હાલો. હલો. હલો.
હલો. હલો. હલો. હલો.
હલો. હા આવે છે અવાજ?
હલો. હા આવે છે.
હલો.
હા. અવાજ નથી આવતો?
હા આયવો અવાજ હવે. હા કેમ છો?
મજામાં. તમે કેમ છો?
બસ મજામાં. હું આજે પૈસા બચાવવા અને ખર્ચ કરવા માટે વાત કરીશ.
હા.
હલો. અવાજ આવે છે?
હા હા આવે છે. ખબર નઈ નેટવર્ક પ્રોબ્લેમ છે. હા બોલો આવે છે અવાજ. હાલો. હાલો. હાલો. હાલો.
હલો.
હા નથી આવતો અવાજ?
હા પૈસા આપણા જીવન જરૂરિયાત વસ્તુ છે.
હા બરોબર.
જેમ કે ભણવાનું છે. ખાવા પીવાનું બધી જગ્યાએ પૈસાની જરૂર પડે આપને.
હા.
કપડા પહેરવા સારવાર ઘર જેવી ઘણી બધી જરૂરિયાત છે જે આપણે પૈસા કમાવા ઉપ જ છે. તેનો યોગ્ય ઉપયોગ કરવો થોડા પૈસા આપણે બચાવીને રાખવા જોઈએ. આવા જેટલી પણ હોય જો વિચાર્યા વગર ખર્ચ કરીશું તો ભવિષ્યમાં મુશ્કેલીઓ આવશે.
બરાબર છે.
જે પેલાં જરૂરી ખર્ચ કરવા જોઈએ એ પછી બાકી રહેલા પૈસા બચાવવા જોઈએ.
બરોબર છે ત્યારે પૈસાની બહુ જરૂર છે બધાને.